પૂછો તમે?
માજા મા તું કેમ છે?
હ પણ મજામાં છું તમે અત્યારે શું કરો છો?
કાઈ નની રોટી બનાવી ને બેસી છું.
બહુ વધારે કામ છે તમને.
બહુ વધારે કામ છે, તું શું કરે?
છે.
હમ બધા ઘરમાં સારા છે, સારા ઘરમાં કેમ છે?
બધા મજામાં છે અત્યારે તો મેં બેસીને ફોન ચલાવતી હતી.
સારું ને તો, તને કોઈ કામ નઈ મળે ને?
કામ છે કામ કરીને બેસેલીઈશું. વરસાદ પડે છે ત્યાં?
હા વરસાદ તો બહુ પડે છે.
હોવું પડે છે વરસાદ.
અહિયાં તો બહુ વરસાદ પડે.
હા વરસાદના કારણે નુકસાન પણ થાય છે ફાયદો પણ થાય છે.
પડે તો બહુ પડે નહી પડે તો કાઈ પણ નહી પડે કેટલું ગરમી હતી ને.
હા થોડા થોડા દિવસ પછી પેલા એટલી ગરમી હતી એટલી વધારે એવું લાગત શું ની હતું કે વરસાદ પડવાનું છે અહિયાં.
છ કે ચોવીસ કલાક થી વ વરસાદો થાય તો થાય.
હા અહિયાં તો આપણા અહિયાં તો એક અઠવાડિયું થી જ વરસાદ થાય છે બંધ નથી થતું.
હા મારી બેન આ મોટી બેહેન આવેલી ને. ત્યારથી પડ્યા જ કરે, તે કોલકાતા થી હમ તે કોલકાતા થી લઈને આવેલી છે વરસાદ.
હા. એ લકી છે તમારી મોટી બહેન આવી ને તો વરસાદ લઈ ને આવી છે અહીયા આપડા વાપી માં.
હમ.
હા એક આપણા ત્યાં કેટલી વધારે ડેમ બધી ફૂલ થઈ ગયા વરસાદના કારણે, આ ખી જગ્યાએ પાણી પાણી બધી જગ્યા ભરાઈ ગયું છે.
હા આકા આકાશમાં તો કાળા વાદળો છવાઈ ગયા છે ઠંડી હવા પણ શરૂ થઈ ગઈ છે મને તો આવું વાતાવરણ ખુબ ગમે છે.
મને પણ આને આવા વા વાતાવરણમાં ચાય પીવાની તો અલગ જ મજા.
હા મને પણ વરસાદ ખુબ ગમે છે. તમને વરસાદમાં સૌથી વધુ શું ગમે છે?
વરસાદમાં વરસાદમાં તો વરસાદ જ ગમે છે અને બહાર મસ્ તી કરવાનું ફરવાનું વરસાદમાં બહુ મજા આવે છે.
તો આટલી હસે કેમ છે?
એમ જ.
એમજ હસુ આવે કે.
હા તમારી વાતો પર અત્યારે શું કરો છો બેસેલા છો તમે?
હા મેં તો બાલ્કની માં બેસીલી છું.
હ. અમારે તો અહિયાં સ્કૂલ પણ બન છે, તમારે અહીંયા સ્કૂલ ચાલુ છે કે વરસાદના કારણે?
શું?
તમારે ત્યાં સ્કૂલ ચાલુ છે કે?
મારા તો સ્કૂલ પૂરું થઈ ગયું ને તને ખબર નઈ મળે.
તમારી બેન ભણે છે જો આ વર્ષ
હા મેરી મારી બેન હા મારી બેન ભણે છે તો એ કોલેજ આજે નથી ગયેલી એ રજા હતું અને કાલે પણ રજા હશે.
હા વરસાદ ના કારણે રજા હશે ને.
હા વરસાદ નુ જ કારણે
હા એટલા માટે તો અમારા બધા સ્કૂલ બંધ છે આ વરસાડ એટલું વધારે પડે આખા સ્કૂલમાં પાણી પાણી ભરાઈ ગયું છે.
એજ તો રજા તો આપવું પડશે ને.
વધારે વરસાદ છે, આજ જગ્યાએ પાણી છે.
હા વરસાદથી તો નદીઓ તળાવો અને ડેમ પણ ભરાઈ જાય છે, તેનાથી આખા વર્ષ માટે પાણી ઉપલબ્ધ રહે છે.
હા તેનાથી તો આખા વર્ષ પાણી ઉપલબ્ધ રહે છે, અને પછી વૃક્ષો બધા ગ્રીન ગ્રીન થઇ જાય છે, એને સારું મળે છે.
એકદમ સાચું આપ આપણે વરસાદના પાણીનો તો સંગ્રહ કરવો જોઈએ જેથી પાણીની અછાત હોય છે.
હા અને કેટલી જગ્યા તો વરસાદ નથી થતોતુ હો તેના કારણે લોકોને કેટલું નુકસાન થાય છે. એટલું વધારે ગરમી રાજસ્થાન વગેરે માં અહીંયા તો થોડો વરસાદ પડી પડ જાય તો પડે જ નય
હા કેટલી રાહત મળી અહિયાં તો
હા પછી અહિયાયા તો લાગતું નહ હતું કે અહિયાંયા વરસાદ થવાનું છે એટલી વધારે ગરમી
તમારે ઘરે વરસાદની પાણી નો સંગ્રહ કરો છો?
હા અમે લોકો સંગ્રહ કરીએ છીએ તમારા ઘરે કરે છે.
હા મારા ઘરે તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ ની વ્યવસ્થા છે તેનાથી ભૂગર્ભ જળ પણ વધે છે.
સારું છે એવું કરવું જોઈએ એ વરસાદ વરસાદનું પાણી ખુબ સારું હોય છે.
હા કારણ કે પાણી બચાવવું એ દરેક નાગરિક ની જવાબદારી છે.
હા અને કોઈ કોઈ જગ્યા તો પાણી મળતું નથી હા પણ કરવું જોઈએ વરસાદ નુ પાણી નુ બચત કરવું જોઈએ
તમને વરસાદમાં કયું ખાવાનું સૌથી વધુ ગમે છે.
ખમણ નાને એ ડોકલા
મને તો ગરમ ચા ભજીયા મકાઈ વરસાદ સાથે તે સ્વાદે જ અલગ હોય છે.
હા અને વરસાદમાં દોસ્ત લોકોની કઝિન્સ લોકોની સાથે નવાનું અલગ જ મજા હોય છે.
હું તો આજે વડાપવન આવેલી હતી
કેમ તમે મને નથી બોલાવ્યા એકલા ખાધું
હા મારી જીજુ આવી લ ને તો એટલા માટે કીધેલું હતું મારી મોટી બેહેને એ તો એનું ગુડું છે ને તો એક એને ખાવા માટે ને નવો નવો વસ્તુ જોઈએ.
હા અને તમારા હાટલા હાથનું તો એટલું સારું લાગે છે તમે એટલા સારા બનાવો છો બધા તારીફ કરશે તમારી
હા બનાવેલી તો બધાને ખવડાયી તું તું પણ આવશે તને પણ ખવડાવીશ
હા બનાવજે આવીશ ને તો આવીશ આ વરસાદમાં તો આ ગરમ ગરમ વડાપાય એ બધું ખાવાુંનુ તો ગમે છે, બધાને ગમે
હા ભાજીિયા વગેરે ચા ગરમ ગરમ પીવા કેટલું સારું લાગે ને
કેટલું હોઉવું વધારે સારુંત સાચું કીધું તમે.
હ તારી બીલી શું કરે બિલાડી.
મારે મારે બિલાડી તો સૂતેલી છે તે સૂતેલી છે એને વાગી ગયું છે.
તારી બિલાડી ને મારે ઘરે લઈ ને આવવાનું
એ ક્યાંય નહી જાય બહાર પણ નહી નીકળે કોઈને ઘરે નથી રહેતી.
મારી મોટી બેહેન ની છોકરી છે ને એ બહ બદમાશ છે. બધા ને બધા હાથે ઝઘડા કર્યા કરે
નાના લોકો એવું જ હોય છે, બધા તે ઝઘડા કર્યા કરે ને મસ્તી કર્યા કરે
તેને ખબર છે બહુ પરેશાન કરે છે, બધા લોકોને પરેશાન કરી નાખે છે.
નાની છે ને, અત્યારે અને બધાની લાડલી હશે એટલે
હમ
તમે તમે બધા મારા ઘરે ફરે ફરવા આવશો ને ત્યારે એને લઈને આવજો
હા આવી છે એને લઈને.
તમે લોકો ક્યારે આવવાના કેટલી દિવસ થી અમે તમે લોકોની રાહ જોઈએ છે અનેને તમે લોકો જ નથી અમારા ઘરે
આવીશ આવીશ કેમ તે વરસાદોજ નહી. છૂટે કેમ કે છાતાં પણ જોઈએ છાતાં તો એક એક તો બેન તો કોલેજ લઈને જાય એક બેન જોબ લઈને જ આવે.
હા એટલી વધારે વરસાદ તો બધાને છાતાની ને રેનકોટની જરૂર હોય જ છે.
હા મારી નાની છે ને એ તો એને જોઈએ રેન્કોટ જોઈએ ને એકબીજા ના જોઈને.
નાની ને રેંગોઠ છેએ તમારી
હા એ જોવે ને ભઈ ખીડકી માં બેસી ને તો જુએ છે બધા લોકો ને. તો મને પણ રેનકોટ જોઈએ.
તમારી નાની ને રેંકોટ પહેરવાનું ગમતું હશે એટલે. એકેકલા છો તમે અત્યારે.
હા.
એકલા છો તમે અત્યારે
હા એકલા જ છું ગેલરીમાં બેસી ને છું સારા હા હા તે વાત કરીએ કરું
વરસાદ નો આનંદ લેતા હતો લેતા હશો વરસાદમાં બેસી ને
હા વરસાદમાં તો રોટલી બનાવવામાં પણ મજા આવે છે ગરમીમાં તો કેટલું કંટાળો આવે
હા કિચનમાં તો રહેવાનું ગમતું નહી હશે વરસાદ આ ગરમીમાં. અત્યારે તો થોડું સારું લાગતું હશે
હા તો બે બે ટાઈમ બનાવ્યા કરું મેં તો.
તમારે તો બહુ વધારે કામ ઘરનુ
હ
મોટી જ હોને ઘરમાં અત્યારે
હા એટલે તો. અ અગ અગલા દિવસ અગલે સ તક તો મેરા. લગ્ન પણ થઇ જશે.
તમારે લગ્ન થવાનું છે કે.
હા.
તમે કેમ હિન્દી બોલો છો. આવતી વર્ષ ઓ સારું તમારા માટે છોકરા જોયું છે.
હા જોયું છે હ અત્યારે એ બહાર છે આવશે તો એને મળીશ.
હો તો પેલા એંગેજમેન્ટ કરશે પછી લગન ને.
હા.
સારું અમને નથી બોલાવાની લગ્ન માં.
હા તમને કેમ નહી બોલાવીશ તમે તો ખાસ છો ને.
હમ એટલે તમે બધા આવવાની આવવાના ને બધા બધા મજા કરવાના.
હા બહુ મજા આવશે ને આવજે તું પણ. તને લઈ જઈશ બધા જગ્યાએ.
હમ. મેં તો જવાની છું મેં તો સૌથી નાની છું ને બહેનોમાં તો મેં તો જવાની જ છું.
હા તને તો મેંદ પણ આવડે ને તને તો લઈ જઈશ પકડી પકડીને.
હા તમને હું જ મહેંદી લગાવીશ જે હોય છે ને બ્રઇડલ ડિઝાઇન તે મેં જ લગાવીશ. તમને. પછી આવતા વર્ષે તમારા લગ્ન થશે સારું. એજ પણ થઈ ગઈ છે ને એટલે લગન કરવા માટે તમે રાજી છો ને. હા અહિયાં તો થાય છે. હા વરસાદ થાય છે આ તો ક્યારે બંધ થાય થોડું થોડું તો આખું દિવસ વરસ્યા કરે.
થોડું થોડું થાય છે ને.
હા ચાલો આપણેે બહાર લઈને આનંદ આનંદ લહીએ વરસાદનો.
રાત્રે કેટલા થયા ને.
હા બવુ વધારે. ખુબ જ વધારે અહીં જે આપડી રાસ રોડ.
તમે જ બોલો.
રાત્રે તો કેટલા જોર જોર થી થાય છે.
બઉ ખુબ જ એટલું વધારે અવાજ પણ આવે રાત. હા ચાલો મેં રાખું છું પછી વાત કરીએ.
ઠીક હા બાય બાય.